હેલો.
હા.
હા વિશાખાબાઈન. કેમ છ જો મજામાં?
હઉ એકદમ મજામાં. બોલો બોલો શું કહતા થા?
બરાબર. કઈ નહીં આ બેઠા થા બધા. તેહેવારના દિવસો છે તો મેં કીધું લાઓ ફોન કરીએ વિશાખાબેન ને કેમ છે એમ.
હા, એ વાત તે છે. અત્યાર તો ફેસ્ટિવલ નું સીઝન છે એટલે સારું છે.
હા, એજ ને. એ બધા તૈયારી માં જ લાગેલા છે બધા.
હમ
એલે અને આપડે આપડે તો બધા એક પછી એક તહેવારો ચાલુ જ હોય છે એક પૂરું થયું એટલે બીજું
હા સાચી વાત છે હા. એમાંથી અડધા તો થાકી જઈએ છે બધું ચાલુ કરીને.
ને હમણાં તો નવરાત્રી છે. તો રાત્રે બધા ગરબા ગાવા જાય અને દિવસે આખો દિવસ બધા સુઈ જાય એમ આખી રાત ગરબાની રમઝટ ચાલુ હોય એવું. હા એજ ને અને ખા ખાસ કરીને ગુજરાતમાં તો નવરાત્રી એટલે બહુ ચાલે એટલે મજા આવે એમ હા મને અમારા ઘરમાં બધા તાને શોખ છે. બધાને કોઈ એવું નહી અને નાનાથી માંડીને મોટા ને બધા ને અને એવું બી નહી કે અડધી રાત્રે પાછા સવાર સુધી રેવાનું એમ-
ઓહ હો શું વાત કરે
એટલે પછી અને બધા પાછા આવીને સુઈ જાય તે ડાયરેક્ટ બપોરે સાંજે ઉઠે. પછી પાછા
ખાઈ પીન પાછા. હમ્મ.
દિવસ આજ ચાલશે. એવું છે.
અમારે એવું છે. હું અને મારા ભાઈ અમે ઘરમાં એટલું બધું શોખ ની પણ મને બવ છે.
બરાબર. બીજા કયા તહેવાર તમને ગમે?
બસ એક તો આજ ગમે છે બાકી દિવાળી, હા દિવાળી માં સારું જ હોય છે. કરીએ છે એમાંય સારું ફેસ્ટિવલ છે બધા આવે, કરે, ગેસ્ટ આવે, બધું જોવે.
દિવાળીમાં તો પણ દિવાળીનું તો કેવું થાય કે એક મહિના પેલા જ. સમજણ પડી જાય કે હવે સમય થયો એમ કારણ કે. અ સાફ સફાઈ ચાલુ કરી નાખવાની હોય.
હા એ વાત છે.
એમ. તો દિવાળીમાં તો તૈયારી કરવાની હોય. નાસ્તો બનાવાનું આ. કરવાનું. તે કરવા પાછા એના બે. સ વર્ષ ના દિવસે પાંચ દિવસ નું હોય. એ પાંચ દિવસ માટે કે. કેટલી બધી તૈયારીઓ કરવાની કેટલી બધી વસ્તુઓ લાવવાની બધા માટે ગિફ્ટ લાવવાના ઘરે બધા. બા મહેમાનો આવે. આપડે આપડે પાછું બીજાના. ઘરે જવાનું હોય. બધા માટે નવા કપ. કપડા લાવવાના હોય એટલે અ એ તો ખરું કે દિવાળીની બહુ તામજામ હોય.
હા અને કેટલું બધું સાફ સફાઈ કરવાનું આ લાવવાનું છે પેલું નવું લાવવાનું છે એ બધું હોય.
અને ફટાકડા એ ફોડવાનું આપડે.
હા લક્ષ્મી પૂજન ને બધું કરવાનું.
ભય ને જે છે એ એને ફટાકડા ફોડવાનો બહુ શોખ છે. તો એ જે છે. તે દિવાળીના. ચાર પાંચ દિવસ પહેલા જ બધું.
ચાલુ થઈ જાય અ એ તો બધાને એવું થાય મને નહીં ગમતું પણ મારા ભાઈને ગમે હો તો આવે એવું છે. શુ થઈ ગયું છે એમ.
હા એટલે હવે થોડાક મોટા થયા એટલે સમજણ પડે. ને અને એમાંય મને તો આ. ધુમાડો ને પ્રદૂષણ ને બધું થાય ને એટલે હ આપને સમજને પડે કે આપણે ઓછું કરીએ એમ.
સાચી વાત છે બહુ નુકસાન છે વસ્તુ હા એ વાત છે.
એ લોકો. તો એમની મોજમાંજ હોય એ લોકોને સમજણ પડશે એટલે બંધ કરી દેશે.
હમ એ વાત છે એ લોકોને સમજણ નહી પડતી ત્યાં સુધી પછી તો એ લોકો નહી.
બંધ એજ ને.
હમ્મ.
તોય અત્યારે તો તોય ઓછું છે. અત્યારે તો લોકોને ફેસ્ટિવલમાં બવ આમ તામ જામ નઈ પેલા ઘણું હતું અત્યારે તો તહેવાર આઈને જતું ને રિયુ સમજણ જ નહી પડતી એમ. કારણ કે બધા જે હોય એ કામ કરતા તા હોય જોબ. કરનારા હોય એટલે કોક દિવસ જો ઘરે રેવા મળે
હા.
થાય કે ક્યાંય જવું નથી, બસ ઘરે આરામ કરવો છે. એટલે એ બધું પેલા જ જેવું મહત્વ હવે રહ્યું નથી. દિવાળી હોય કે પછી જે હોય એ.
હા એ વાત
ઈ મજા કરવી હોય
કઈ લે અને અત્યારે તો સોશિયલ મીડિયા પર વધી ગયું બધાને તો અહિયાં કે વિશ કરી નાખેને બધું મેસેજ મોકલી દે. પેલા તો કેવું બધા ને એકબીજા ના ઘરે જાય નાસ્તો કરવા જાય એ બધું થતું હતું અત્યારે તો એ કશું જ નથી.
હા હા
હાય રાજા છે કૃષ્ણ ને બધું કરી નાખે. ને પતી ગયુંજ બસ એવુંજ થઈ ગયું છે અત્યારે.
હા એ તો સાચી વાત છે સાચી વાત છે. અને બધું દેખાડો સોશિયલ મીડિયા પર ઘણો થઇ ગયો છે. છે ને હવે તો એટલે શું કેવું હવે અને દિવાળીની એક બીજી વાત એક ગમે તે કે એ તમે ખાવાનું જે હોય ને એ બધું અલગ અલગ જે નાસ્ત તો ના આવેને એ મજા આવે ચોરાફળી અને જે પે પેલું હોય છે હા એ બધું જે હોય છે ને એ મીઠાઈ બનાવે પછી અમારે તો અહિયાં અને દિવાળી ના પંદર દિવસ સુધી એ ચાલતું જ હોય બધું અલગ અલગ ખાવાનું ને બધું એક એ મજા આવે બધા એ તહેવારોમાં થાય કે મને તો ખાવાનો શોખ છે તો બધા તહેવારોમાં મને ખાવાનું જે હોય ને એ મજા આવે.
હાચી વાત છે અને દિવાળી ટાઈમમાં આઈટમો સારી મળે મજાય આવે ખાવાની પણ એ ટાઈમ જ મજા આવે પછી ના મજા આવે એવું
હા એ તો ખરું
પૂરતું મજા આવે અ ને એવું છે.
ઉત્તરાયણમાં બી એવું છે કે ચીકીને બધું હોય
હમ
ચીકી, બોર ને બધું ઉતરાયણની સિઝનમાં હોય ત્યાં ખાઈએ તો ખાઈએ પછી બીજા આખો વર્ષ કે ચીકી કોક વાર જ જોવા મલે એવું થાય
બરાબર
એટલે મને પેલા ઉત્તરાયણ પણ ગમતીતી પણ હમણાંનું હવે એક બીજું એક સમજાય કે ખાલી ખોટું આપણાને લીધે પક્ષીઓને બધાને નુકસાન થાય. એટલે પછી મેં પણ પ પતંગો ચગાવવાનું ઓછું કરી નાખ્યું. કા પણ મને શોખ ખરો પતંગ ચગાવવાનો તો એક બે ચગાવીને પ પછી ઓછી કરી દઈએ. કારણ કે આપણે ગમે તેવું કહીએ કે આપડે ધ્યાન રાખીએ આપણે નુકસાન ના કરીએ પણ એ કંઈક ને કંઈક નુકસાન થતું જ હોય કુદરત
એ એ વાત તો છે. એમે બારે ત્રણ ચાર વાગે ચડવાનું અને છ વાગે ઉતરી જવાનું એ થઇ ગયું છે. ઉપર જોવા આવાનું પછી ઉતરી જઈએે છે અમ
હા પેહલા અને પેહલા ઉત્તરાયણમાં આખા જે આકાશમાં ક્યાંય તમને જગ્યા જ જોવા ના મળે એ એટલું બધું હતું હવે લોકો થોડું ઓછું કરતા થઇ ગયા છે.
હા, અને એ લોકો બહાર જતા રહે છે. એટલે કોઈ મજા મજા નહી. એમને એવું છે કે સારું છે બે દિવસ બહાર જતા રહીયે
હા એજ એજ એટલે એમાં પણ એવું છે. અને જોઈએ તો ખાવામાં બી એમાં ઊંધિયું હોય એક તો ઉત્તરાયણ વખતે.
બરાબર છે.
બવ ગમે છે. ઊંધિયું પણ મિક્સ જે સબજી હોય છે એ અને મલે ને એ ટાઈમે જ સા મળે એમ. બીજા આપડે લાઈએ ને તો આમ
તો ના ગમે અને સાદા દિવસે ખાવાની ઈચ્છા ના થાય.
હા પેલું તો સ્પેશિયલ એ ટાઈમનું જે હોય ને એ હોળી વખતે પણ એવું જ હોય કે ખજૂર ધાણી હોય આપણે એ વખતે જે ખાધું એ ખાધું એમ. હોળી હજુ થોડુંક આામ આપણને એ સુરક્ષિત તેહવાર લાગે કારણ કે એ વખત આપડે જે નેચરલ કલર્સ યુઝ કરીએ તો પછી એમાં કોઈને નુકસાન ના થાયને પ્રણીઓ નુકસાન
ના કા હા એ વાત પણ એમાં બહુ સારું છે કશું.. કશું જ નહિ એકબીજાને લગાવવા અને કલર્સ નેચરલ ફ્લોવર્સ વાળા થઈ ગયા છે એટલે કઈ મજા..
હા અને હોળિકા દન વખતે પણ એવું થઈ જગ્યા આગ લગાવ.. એટલે બીજે ક્યાંય પછી નુકસાન ના થાય બધાની આસ.. માથા પણ સચવાઈ જાય અને બધા કોઈને બીજાને નુકસાન ના થાય એવું.
સાચે એક.. બરાબર છે.
એટલે એ.. એક હોળીમાં હોળી ગમે મને ઉત્તરાયણ પણ મેં જેમ કીધું.. એમ માપનું હોય પછી તો રક્ષાબંધન જન્માષ્ટમી.. એ બધું એક એક દિવસનો તહેવાર છે. એ જે દિવસે હોય.. દિવસને કરી ધામધૂમ હોય રક્ષાબંધન માંય પછી આપડે હમ્મ અમારે તો કેવું મામાના ઘરે જવાનું જરૂર નહી અમારે અહીંયાજ છે બધું.
મારે એવું જ છે. હા અમારે એવું છે અ ઘર જ જોડે છે મારા મામાનું ઘર એટલે એક દિવસમાં.. એકજ દિવસમાં જઈને આવતા રહીએ છીએ એવું છે.
એટલે એમ એમાં પછી જ્યાં સુધી સવારે રાખડી બાંધે ત્યાં સુધી જ આપણને હરખ હોય તહેવારનો પછી આખો દિવસ નોર્મલ જ લાગ.
હા એ તો છે જ એ તો કઉ છું તો ખર.. બધામાં એવું છે એક નવરાત્રીમાં એવું છે દસ દિવસ કે મજા આવે કે ક્યારે રાત થાય ક્યારે રમીયે ક્યારે રાત થાય ક્યારે..
રમી લઉં હોયે એક ગણેશ ચતુર્થી થોડુંક લાંબો તેવા લાગે હા એવું લાગે.. કે ના કેટલા દિવસ માટે આયા હોય ગણપતિ.. તે બાપાને પછી જ.. જતા હોય એવું લાગે એ આપણને એમ થોડુંક ફીલ થાય કે આઈ ગયો તહેવાર એમ ગયો એમ..
સાચી વાત છે અને એમાં પણ કોઈ કશું નહી આવા પણ સારું છે.
એ જ ને
જોવા મળે. નવું નવું બધી નવી નવી મૂર્તિઓ બાપ્પાની..
બધી જે અને આ એમાં ખાલી આજ એક છેલ્લે જોવા પ્રોબ્લેમ થાય છે. કે વિસર્જન વખતે લોક કો
હા એમાં બો, હા.
એ તો ખરું. કો બધા તહેવારના કોઈને કોઈ એવું છેજ કે કઈક ને કઈક હા કઈક ને કઈક સારું પણ છે બધું તું કે આપણી સંસ્કૃતિ જોડે જોડી રાખે છે પણ જે અમુક લોકો સમજતા નથી અને બહ આમ વધારે પડતું બધી વસ્તુઓ કરે છે ને એના લીધે પછી નુ પણ એટલું થાય તો પછી આપણે એનું એનો પછી કોઈ મતલબ ના રે ને આપણે ધર્મ ને આપણે ધર્મની એના માટે કરીએ છીએ કે અ કોઈક સંસ્કૃતિ જે છે આપણે દર્શાવી છે ને પછી આપડે પર્યાવરણ નુકસાન કરીયે ત એવું તો ના ચાલે ને.
હા એ વાત તો છે અમુક લોકોને જેને સમ જન છે જે અત્યારનું ભણેલું છે એમને ખબર પડે છે પણ અમુક લોકો તોને નહીં ખબર પડે. દેખાવા કરવા માટે બધું કરે. છે એ લોકો યાર
એજ એજ
હમ્મ
કઈ નહી ચાલો તમે કોઈક દિવસ કોઈક તહેવાર પર મારા ઘરે આવજો.
હા, હા, પાકું ચોક્કસ ચલો બા બાય. હમ્મ